વાર છે મારો
હા આવે છે આવે છે તમને આવે છે મારો આવાજ
બોલો બોલો કેમ છો તમે મજામાં.
હા બસ મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં આ એક મસ્ત વિષય મળ્યો તો મેં કીધું કે આપડે એના ઉપર આજે ચર્ચા કરીએ કે દુબઈની મુસાફરી આમ ઘણા લોકો માટે તો છે ને કે દુબઈ એક શું કેવાય આકાર ષણ શહેર તરીકે ઓળખાય છે.
અને દુબઈ દુનિયાના સૌથી ઝડપથી વિકાસ કરતા શહેરોમાંથી એક છે. ને ત્યાં પરંપરા અને આધુતિકા બંનેનો સરસ મેલ જોવા મળે છે આપણને
હમ્મ. એકદમ અને દુબઈ નું નામ સાંભળતા સૌ સૌથી પહેલા ઊંચી ઇમારતો વિશાળ રસ્તાઓ અને સ્વચ્છતા જ યાદ આવે છે.
પૂલ અને તે સાથે ને દુબઈની યોજના બંધ રચના પણ આમ ખુબ જ એમ પ્ર સીધ છે અને દરેક વસ્તુ સારી રીતે ગોઠવાયેલી હોય છે ત્યાં તો
હમ્મ અને મુસાફરી કરતા પેલા તે સ્થળ વિશે થોડુંક માહિતી મેળવવી એ પણ ઉપયોગી બને છે આપણા માટે
બિલકુલ અને તેનાથી તો છે ને મુસાફરી વધુ સરલ અને ઈઝી બને છે.
હમ્મ સાચી વાત છે અને દુબઈમાં જો ને હવામાન મોટા ભાગે કેવું કે ગર રમ જ હોય છે ત્યાં ગરમી બહુ હોય છે.
હા બિલકુલ અને યોગ્ય કપડા અને પાણીની ત્યાં ખૂબ જ આમ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
હમ અને દુબઈમાં ઘણા દેશોના લોકો સાથે રેતા હોય છે. હઓ
બિલકુલ અને ત્યાં એટલે તો આમ વિવિધ સંસ્કૃતિનુ આમ સુંદર સંગમ જોવા મળે છે આપણ
હા ત્યાંના રસ્તાઓ ખુબ જ પોહળા અને એકદમ સ્વચ્છ છ હોય છે કોઈપણ ગંદકી નહી કોઈ કચરો નય એકદમ સ્વચ્છ રસ્તા
અને વાહન વ્યવસ્થા પણ ખૂબજ એમ સારી માનવામાં આવે છે ત્યાની તો
હમ મેટ્રો સેવા ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થતી હોય છે. ત્યા આગાડે
બિલકુલ અને મેટ્રોથી છે ને ઘણી જગ્યા ઓછા સમયમાં આમ પહોંચી શકાય છે.
હમ દુબઈમાં ઉંચી ઈમારતો દુનિયા ભર માં એકદમ પ્રસિદ્ધ છે.
બિલકુલ અને આ ઇમારો તો છે ને મનાવી કુશલતા ને યોજનાનું ઉદાહરણ છે.
હમ સાંજે પ્રકાશ પ્રકાશથી શહેરનું આમ સૌંદ દર્ય એકદમ વધી જ જાય છે.
બિલકુલ રોશનીથી આમ સજાયેલા માર્ગ અને ઈમારતો જોવાનું પણ છે ને ખુબજ આકર્ષણ લાગ્યું છે.
હમ અને જને દુબઈમાં શું કેવાય બાગ બગીચા પણ બહુ સારી રીતે એની સંભાળ રાખવામાં આવે છે.
બિલકુલ અને ત્યાં તો છે ને હરિયાલી અને સ્વચ્છતા બંને પર ખુબજ એમ ધ્યાન આપ પવામાં આવે છે.
હમ કેમકે શું કે મુસાફરી દરમિયાન સ્થાનિક નિયમોનું પાલન કરવું પણ ખૂબજ જરૂરી હોય છે.
બિલકુલ અને દરેક દેશની છે ને પોતાની પરંપરા અને નિયમો હોય છે તેનું આ દર કરવો જરૂરી હોય છે.
હમ અને દુબઈમાં સમયનુ ખુબજ મહત્વ છે ને આપ આપવામાં આવે છે હ
બીલકુલ અને સમયસર કાર્ય કરવું ને સારી ટેવ ગણાય છે.
હમ કેમ કે ત્યાંના બજારો પણ છે ને બોવ ખુબજ મોટા હોય છે એકદમ યૂજ
અને વિવિધ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે ને તેવુ પણ આમ જોવા મળે છે ત્યાં તો
હમ સેના શું કેવાય આમ એકદમ સોનાના બજારો પણ ત્યાં આગળ બોવ બધા હોય છે ત્યાં આગળે સોનું એકદમ સસ્તું અને બોવ સારું મળે છે.
બિલકુલ ઘણા લોકો આ બજારને જોવાનું પણ આમ રસ રાખે છે નય
હમ એકદમ કેમકે દુબઈમાં વિવિધ દેશોનું ભોજન પણ મળે છે. ત્યાં આગાડે
બિલકુલ અને વિવિધ સ્વાદનો પરિચય એક જ શહેરમાં મળી શકે છે આના કારણે
એકદમ શું કે રણ પ્રદેશ પણ દુબઈની એક વિશેષતા ઓળખાવે છે આપણને
ને રેતના ટેકરા અને ખુલ્લા વિસ્તાર અલગ જ અનુભવ આપે છે.
હમ સવારે અને સાંજે રણનોો નજારો ખુબ જ સુંદર હોય છે સવારે કઈક અલગ અને સાંજે કઈક અલગ
આપણે એમ એક શદ્ધારામ સ્વરૂપ કેવાય ને એવું છે
હમ દુબઈમાં શું કેવાય દરિયા કિનારા પણ છે ને ઘણા સુંદર લાગે છે
સ્ચ્છ પાણીને વ્યવસ્થિત કિનારો લોકોને આકર્ષણ કરે છે
હમ એકદમ સાચી વાત અને પ્રવાસીઓને ફોટા લેવા માટે પણ ઘણી સુંદર જગ્યાઓ ત્યાં આગળ મળી રહેતી હોય છે
સાચું કીધું તમે તો અને દરેક જગ્યાની છે ને પોતાની અલગ જ ઓરખાણમાં સુંદરતા હોય છે બે
હા એટલેને એમ મુસાફરીથી છે ને નવી જગ્યાઓ વિશે આપ આપણને જ્ઞાન બહુ જ મળે
સંસ્કૃ અને
હા એ પણ સાચી વાત છે અને કેવું કે સારા વર્તનથી છે ને દરેક જગ્યા ઉપર આપણને માન મલ્િરે છે
બિલકુલ અને નમ્રતા અને આમ કેવા ને સિ્તા દરેક દેશમાં મહત્વપૂર્ણ છે
હમ અને દુબઈની સ્વચ્છતા શું કેહેવાય એ પણ લોકોને છે ને ખૂબ જ પ્રભાવ આપતી હોય છે
બિલકુલ અને સફાઈ જાળવી છે ને દરેક નાગરિક ની જવાબદારી પણ મળે છે
હમ કેમ કે અહી સુંદર શું અહયા શું કેહેવાય એકદમ ત્યાં આના દરેક સ્થળની છે ને પોતાની એક અલગ જ વિશેષતા હોય છે
બિલકુલ અને કેટલાક સ્થળ છે ને આધુનિક રચના માટે પણ આમ પ્રસિદ્ધ છ અને એ તો કેટલાક ઇતિહાસ અને સંસ્કૃતિ માટે આમ જાણીતા છે
હા બહ સાચી છે ત્યાં આગડે કેમકે શહેરનો મોટા ભાગ શું કેવાય એકદમ મોટા બાગ બગીચા પણ ત્યાં આગળ જોવા મળતા હોય છે એકદમ વિવિધ વી જાતના
અને કહેવાય છે કે આ બગીચા છે ને લોકોને આરામ અને પ્રકૃતિનોો આનંદ પણ આપે છે
હમ સાચી કેમકે દુબઈમાં ઘણી જગ્યા એ છે ને સુંદર કુવાર પણ શું કહેવાય આવેલા છે
સંજય પ્રકાશ સાથે ફુવારો નો નજારો ખુબ જ મનોહલ લાગે છે કેમકે તમે આગળ બ કીધું રહવું છે
હમ કેમ કે શહેરની શું કેવાય શહેરની રાત્રિની શું કેવાય રોશની પણ ખુબ જ અલગ આકર્ષણ આપતી હોય છે ત્યાં આગળ જગ્યાને
હા, જેમ કે ઈમારતો પર પડતી રોશની શહેરને વધુ સુંદર બનાવે છે.
હમ્મ, અને ત્યાં મનોરંજન માટે પણ ઘણી વ્યવસ્થા રાખવા વામાં આવી હોય છે.
નાનાથી મોટા દરેક ઉંમરના લોકો માટે અલગ-અલગ પ્રભુતિ છે, ને એમ હોય છે ત્યા
હમ્મ અને શું કેહેવાય એકદમ ત્યાં આગળ પ્રકૃતિઓ પણ બહ ઘણી જોવા મળે છે. ત્યાં આગળ એકદમ ત્યાંની પ્રકૃતિનો આમ અલગ જ અનુભવ થાય છે.
ગોવા દરિયા કિનારે તો વિવિધ રમતો નો આનંદ પણ લઈ શકાય છે.
હમ્મ, દુબઈમાં એકદમ મોટા શું કેહેવાય પ્રદર્શન અને મેળાઓબી પણ ત્યાં આગળ ભરાતા હોય છે.
એમ કે હસ્ત આમ કેવાય ને હાથ કલાયની વસ્તુ પણ લોકોને ઘણી ગમે છે, તે
એકદમ અને શું કેવાય આવી જ વસ્તુઓને છે, ને સ્થાનિક કારીગરીઓને છે, ને મહેનત અને કલાનો પ્રદર્શન કરવાનો મોકો મળે છે. ત્યાં આગળ
બિલકુલ અને પહેલા તો છે, ને ત્યાં નિયમનું પાલન થતા વ્યવસ્થા સારી રીતે છે, ને જાળવી રાખી છે.
હા, કેવાય સ્વચ્છતા અને શું કેવાય શિસ્ત બંને શરને શહેરની ઓળખ બનાવી રાખે છે.
બિલકુલ અને આવી ટેવ છે, ને અન્ય જગ્યા માટે પણ આમ પ્રેરણા બની શકે છે.
હમ્મ અને શું કે દુબઈમાં એકદમ વિવિધ જાતની ભાષા પણ શું કેહેવાય બોલાય છે, અને ત્યાં એકદમ વિવિધ જાતની ભાષા બોલતા લોકો પણ ત્યાં રે છે.
અને ત્યાં તો છે, ને સન્માન અને સહકાર જોવાવામાં પણ મળે છે, અને વિવિધ ભાષાઓ સાંભળવા પણ મળે છે. અને બધા ન એકજૂટ પણ આપણને જોવા મળે છે. ત
હા. અને શું કેવાય ત્યાં આગળ આમ મુસાફરી દરમિયાન છે, ને સ્થાનિક નિયમનો આપડે એકદમ શું કેહેવાય એ રાખવો જ જોઈએ, સમાનંદ
બિલકુલ, નિયમનું પાલન કરવું સારા કહેવાને કે પ્રવાસ નિયમ એ ઓળખ છે.
હમ, સાચે માં અને આ શું કેવાય કે આ છે ને એક સમયનો સદ ઉપયોગ પણ કેવાય મુસાફરી દરમિયાન.
બિલકુલ તમે સાચું કીધું, હું
હા. ભઈ મને આ શું કેવાય ચલોને આ ટોપિક ઉપર વાત કરીને બહ જ મજા આવી છે. પડે એક ફરી એક નવો ટોપિક લઈને એના પર વાત કરીશું.
ચોક્કસ આપડે ફરીથી
અવ ચાલો.